તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા એકદમ આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે કેમ છો મજામાં?
એકદમ મજામાં બોલો શું કેવો છો તમે?
તો કઈ નઈ આપણેે આપણે જાણીએ છીએ મુજબ. આજ નાધનયુગમાં આપણે મોબાઈલ નો ઘણો બધો ઉપયોગ કરી એના વિશે થોડી ચર્ચા વિચારણા કરી એ માટે તમને ફોન કજ્યો.
હા હ બોલો ને.
હું આપડે જાણી શ છું આજના સમયમાં લોકો સાર ગ આપણે જાણીએ છએ મો મોબાઈલ વગર આજે કોઈ કામ શક્ય નથી એવું કહી રહ્યું છે આપણે જાણીએ છીએ તે મુજબ આજે મને લોકો કેટલો બધો કરી રહ્યા છે જે એટલો કોમ્પ્યુટરનો પણ ઉપયોગ થાય છે આપણેે જાણીએ તે મુજબ ફોન એક. માણસનું એક શું કેવાય એક અંગ જેવું બની ગયું છે. ફોન વગર કોઈને કશું ચાલતું નથી આપણે જાણીએ મુજબ નાનાથી નાનું છોકરું અથવા મોટાથી મોટા વૃદ્ધો પણ આજે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, તો ફોનનો ઉપયોગ કરવા માટે આજે ફોન વગર ચાલતું નથી કારણ કે ફોન ફોનનો ઉપયોગ કરવાના લીધે ઘણા બધા કામો થાય છે ફોન ન ઉપયોગ આપણે ન કરે તો ઘણ બધું કામો અટકી જતા હોય છે. આપણે જાણીએ છે, મુજબ ફોનમાંથી આપણે આધાર કાર્ડનું બ લોગિંગ અને આધાર કાર્ડની બધી કામગીરીઓ આપણે સરળતાથી કરી શકીએ છે. ફોન દ્વારા આપણે એકબીજાને કોલ અથવા વિદેશમાં પણ આપણે કોલ લગાવો હોય તો આપણે આસાનીથી લગાવી શકીએ વિડીયો કોલ દ્વારા આપણે વિદેશમાં રહેલું વ્યક્તિ પણ આપણા ફોન દ્વારા આપણે ઘરે બેઠા જોઈ શકીએ છીએ મોબાઈલથી આપણે ઘણા બધા મુશ્કેલ કારો પણ સારી રીતે કરી શકીએ છે, આપણે જાણીએ મોબાઈલ દ્વારા આપણે પણ ઓનલાઇન શોપિંગ પણ આપણે સરતાથી કરી શકીએ છે ઓનલાઇન શોપિંગ કરવાથી લોકો ઘર બેઠા જે લોકોને મનગમતી વસ વ્યક્તિ અ સોરી વસ્તુ જો તો આપડે ઘર બેઠા મંગાવી શકીએ છે, ત તે બાબતે તમારે શું કેવું છે?
તમારી વાત એકદમ બરાબર છે કે હમણા મોબાઈલને મોબાઈલ આધુનિક યુગનો સમય ચાલી રહ્યો છે, જેથી કરીને બધા મોબાઈલો દ્વારા ઓનલાઈન પેમેન્ટો કરી રહ્યા ઘણી બધી એવી એપો પણ આવે છે, જે મોબાઈલમાં આપણા માટે ખુબ જ લાભદાયક પણ હોય છે, જેમ કે છોકરાઓ માટે ભણવા મા તે પણ એટલા બધા ક્લાસને લગતી એપો બનાવી દીધી છે, સરકારે જે આપણને મોબાઈલને એકદમ સરળતાથી ઉપયોગી બની શકે છે, જે આપણને સ્કૂલોમાં ભણાવામાં આવે છે, જે આપણને સમજ નથી પડતી જેથી કરીને એવી બધી એપો છે, જેમાં આપણે એકદમ સરળતાથીથી વિષયની એકદમ આરામથી અને એકદમ સ્થળી આરામથી કરી શકીએ છે, જેથી કરીને ઓનલાઈન ઓનલાઈન એપોનો ઉપયોગ આપણે મોબાઈલમાં સરળતાથી કરી શકીએ તે માટે હમણા મોબાઇલ એટલા બધા ફીચર્સો આવી ગયા છે, શીખવા માટે નવું નવું આવી ગયું છે, અને મોબાઈલનો ઉપયોગ તો આધુનિક યુગમાં એટલો બધો ચાલી રહ્યો હમણા તમે જોયું હશે બે થી ત્રણ વર્ષના છોકરાઓ પણ મોટો ટેબ્લેટ અને આઈફોન જેવા મોટા મોઘા મોબાઈલો પણ આપણને જોવા મળી રહ્યા છે, જેથી કરીને હમણાં નાના છોકરાઓથી માંડીને બધા લોકો પણ ફક્ત સ્માર્ટફોનનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. તમે કીધું તે પ્રમાણે આપણે મોબાઈલ તા મોબાઈલથી એકદમ સરળ કામ કરી શકીએ છે, જેમ કે આપણે વિદેશમાં ફોન લ ગાવો હોય તો પણ આપણે એકદમ સરળતાથી લગાવી શકીએ છે, અને આપણે વિડીયો કોલ પર બી તેમના સાથે વાત કરી શકીએ પરંતુ પહેલાના જમાનામાં એવું ન હ પહેલા પેહલાના જમાનામાં આપણે પત્ર લખવું પડતું હતુ તે સથી પાંચ થી છ દિવસમાં તે પેલા વ્યક્તિને મળતો હતો પરંતુ હમણાં આપણે જેમની યાદ આવે તેમાં ફક ત આપણે એક મિનિટમાં સેકન્ડમાં જ આપણે ફોન કરી શકીએ છે, અને તેમની હાલચલ આ પણે જાણી શકીએ આપણા મોબાઈલમાં તમે કીધું તે પ્રમાણે એટલી બધી સેફ ટીઓ આવી ગઈ છે, અને એટલા બધા ફીચર્સ છે, જેમાં આપણે ગમે તે વિષય પર આપણને જાણકારી જોઈતી હોય તો એટલી બધી વેબસાાઈટો છે, અને એવી બધી એપો પણ છે, જે આપણને એકદમ સરળતાથી માહિતીઓ આપી શકે છે, અને તેના માટે ઘણી બધી એપોએ એટલું બધું પ્રગતિ કરી છે, કે જે એપો આપણને એવી બધી માહિતી આપી શકે છે, અને જેમ કે ગૂગલ છે, જે આપણને ગમે તે રસ્તાઓ ભૂલી જઈ તો પણ આપણને તે કરેક્ટ રસ્તા પર લઈ જઈ શકે છે, તેમાં ઓનલાઈન એપો આવેલી છે, કે જે આપણને એવી બધા માર્ગો બતાવી શકે છે. આપણે જોયા પણ નથી અને આપણને એવું બધી એપો છે, જો આપણે કઈ નથી જાણતા તે પણ આપણને શીખવાડી શકે જેથી કરીને મોબાઈલ હમને એટલું ઉપયોગી છે, આપણને કોઈને પણ મેસેજ કરવો છે, કે તમે કેમ છો એમ કરીને આપણે વોટ્સઅપ પર ફ ત દસ સેકન્ડમાં આપણે તેમને મેસેજ કરી શકીએ છીએ કે તમે કેમ છો? જેથી કરીને હમણાં મોબાઈલ નો ઉપયોગ તો એટલો વધી રહ્યો છે. જે કામ માટે આપણે મોબાઈલ ઉપયોગ કરીએ છે, તે આપણને એકદમ સરળતાથી જાય છે. જેમાં જેમ કે આપણે લાઈટ બિલ જમા કરાવવું હોય તો આપણે મોબાઈલ દ્વારા તે પે કરી શકીએ છે. પછી રિચાર્જ કરાવવું હોય કે પછી વીજળનું બિલ છે, પછી ગેસ નું બિલ છે, તેના માટે આપણે એટલી મોટી લાઈનોમાં પણ લાગવાની જરૂર ન આપણે ઓનલાઈન ફક્ત ઘરે બેસીને મોબાઈલો દ્વારા આપડે તેને બિલ ભેરી શકીએ છેએ અને આપણે તેના માટે લાઈનોમાં લાગ જરૂર નથી અને આપને ફાલતુ સમય પણ વેસ્ટ કરવાની જરૂર પડતી નથી જેથી કરીને મોબાઈલ નો ઉપયોગ એટલો બધો જરૂરી બની ગયો છે હમણા આધુનિક યુગમાં કે જેથી કરીને નાનાથી મોટાથી અને આપણા મમ્મી પપ્પા પા દાદા થી બધા લોકો તેમનો ઉપયોગ એકદમ એટલી સરળ તાથી કરી રહ્યા છે જેથી કરીને હમણાં તેનો ઉપયોગ ઘણો બધો વધી રહ્યો છે અને એનો ઉપયોગ વધી રહ્યો છે જેથી કરીને આપણે તેના માટે જેટલું કાર્ય કરીએ એટલું આપ આપણે સારું રહેશે અને આપણે મોબાઈલ નો ઉપયોગ કરતા રહેવું જોઈએ તમે શું કેવો છો એ?
હા તમારા એકદમ બરો છે તમે ત્યાં કીધું તે પ્રમાણે અગાના સમયમાં આપણે જાણીએ તે મુજબ અગાઉના સમયમાં આપણને ફોન નો ઉપયોગ જોવા મળતો નથી જોવા મળતો નથી એટલે કે નાબૂદ જોવા મળતો નતો અગાઉના સમ તમે કીધું તે પ્રમાણે લોકો એકબીજાને વાતચીત કરવા માટે એ લોકો પત્ર મોકલલા પત્ર મુકલવામાં એ લોકોને જો ચોક્કસ સ્થળ અવા ચોક્કસ લોકેશન ના મોકલે તો એ લોકો ન પત્ર ગમે ત્યાં અટવાઈ જતો હતો. અને જયારે અત્યારના સમયમાં લોકો વાતચીત કરવા માટે હોનો ઉપયોગ કરે છે એ લોકો જયારે તમે કીધું એ પ્રમાણે દસ જ શેખ ન કરતા પણ ઓછી સેકન્ડમાં લોકો એકબીજાનો સંપર્ક સરદારથી કરી શકે છે સંપર્ક કરવાથી લોકો કોને કહી શકે છે જયારે અગાઉના સમયમાં લોકોને દ્વારા તે લોકો અને કોઈક વાર તો ઘણા બધા અ પણ લાગી જતા હોય છે. અને જેમાં પણ યોગ્ય સ્થાળ ન લખેલું હોય તો જેને મળવાનું હોય તેને ન મળે અને ની મળવું હોય તેને મળી જતું હોય છે. તેના કારણે પણ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય પણ અત્યારના સમયમાં લોકો ઓનલાઈન દ્વારા લોકેશન લખ્યા વગર એકબીજાનો નંબર લઈ અને સરળતાથી દસ કે પંદર સેકન્ડમાં જે વાત કરવી હોય તે આપણે સરળતાથી કરી શકીએ છે. આપડે જાણે જ છે તે મુ જોગાના અગાઉના સમયમાં આપણને મોબાઈલ ન હો ત્યારે ઘણીધી મુશ્કેલી પડતી હતી ત્યારે ભણતરમાં ઘણી બધી મુશ્કેલી પડવાના હોવાના કારણે એ લોકો બાળકો ને ખુબ મુશ્કેલીઓ પડતી હતી. હ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ તે મુજબ મોબાઈલનો ઉપયોગ કરવાથી બાળકો એકદમ સરળતાથી ભણી શકે છે બાળક ભણતરમાં કોઈ પણ અ અવગણના તો તે મોબાઈલ લોકો શથી શથી અ સોલ્વ કરી શકે છે એનું નિરાકરણ લાવી શકે છે આપણે જાણીએ છીએ તે મુજબ તમે કીધું એ પ્રમાણે આપણે જો અગાઉના સમયમાં આપણે જો કોઈ રસ્તો અટવાઈ ગયા હોય તો આપણે ઘણા બધા લોકોને પૂછીને જવું પડતું હતું પણ જયારે અત્યારના મોબાઈલ ના યુગમાં આપણે જોઈએ છીએ તે મુજબ મોબાઈલમાં જ આપણને લોકેશન નામની એક એપ જોવા મળે છે. તો એપ ચાલુ કરવાથી આપમાનને જે વિસ્તારમાં આપણે જવું હોય છે તે વિસ્તારનું નામ લખીએ અને આપણું જે. જ્યાં હોય તે વિસ્તાર નું નામ લખીએ આપણે તે વિસ્તારમાં જેવો છે. છે તો એ આપણે એ આપ કોઈને પૂછ્યા વગર સરળતાથી પહોચી શકીએ છીએ આપણે જાણે તે મિત્ર આ સમયમાં મોબાઈલનો લોકો ખુબ ઉપયોગ કરી રહ્યા છે ભણતરમાં પણ આપણને ખુબ ઉપયોગ કરતો જોવા મળે છે આપણને જાણીએ છીએ મુજબ આગઉના સમયમાં શિક્ષણ ઓફલાઈન હતું પણ અત્યારની આધુનિક ટેકનોલોજીના સમયગાળામાં આપણને ફોન તો એકદમ થઈ ગયો છે એમ જોવા મળે છે આપ મુજબ બાળકોમાં શાળા માંથી પણ ઘણું બધું આપણને મોબાઈલ દ્વારા જોવા મળે છે કારણ કે આપણે જમાનો જ એવો ચલી રહ્યો છે કે આધુનિક યુગનો સમય કહે છે તેથી શાળાઓમાં ઘણી બધી શાળાઓમાં સ્માર્ટબોર્ડ લગાવવામાં આવે છે જેથી કરીને સ્માર્ટબોર્ડ લગાવવાના કારણે લોકો લોકોના બાળકો ના ભણતર પોતાના મોબાઈલમાં જ આવી જતું હોય છે તો તેથી બાળકો સરળતાથી ભણી શકે છે તો તે બાબતે તમારે શું કેવું છે
હા તમારી વાત એકદમ બરાબર છે કે હમણાં તમે જોયું અહે તે પ્રમાણે બધા સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે જેથી કરી ભણતર એકદમ સ્માર્ટ થઈ ગયું છે. અગળના જેવો બોળો કસે રહ્યા નથી જેથી કરીને હમણાં આધુનિક યુગ ચાલી રહ્યું છે જેથી કરીને બધી જ સ્કૂલો છે સરકારી છે પસી પ્રાાઈવેટ છે બધી સ્કૂલોમાં આપણને સ્માર્ટ બોર્ડ જોવા મલી રહ્યું છે. જેથી કરીને હમણાં જ પૂરો વર્ગ એકદમ સ્માર્ટ થઈ ગયો છે જેથી કરીને અમને લોકોને ભણવાની પણ મજા આવે અને નવું નવું ત્યાં અંદર શીખવાનું પણ મલી શકે છે અને ઓનલાઈન ક્લાસો પણ ચાલી રહી છે તે તેથી કરીને હવે શિક્ષકોનો અભ્યાસ એકદમ સરળ થઈ ગયો છે તેમને એકદમ સમજાવવું હોય તો પીપીટી દ્વારા તેમ એકદમ સરળતા અને લાઈવ વિડીયો દ્વારા સમજાવી શકે છે. જેથી કરીને આગળના જેવું આપણે બધા લોકોને એક એક કરીને સમજાવવું પડતું ન હતું તેથી કરીને હમણાં જે સ્માર્ટ બોર્ડો આવ્યા છે તેમાં એકદમ કાર્ય સરળ રહ્યું છે અને તેઓને કાર્યમાં એકદમ સરળતાથી તેઓ આગળ વધી રહ્યો તેઓને શિક્ષકોને પણ એટલો લોડ પડતો નથી કે જેથી કરીને તે ટીપેટી દ્વારા એક બધા સબ્જેક્ટ નું પીપીટી બનાવે છે અને તે તો તે સ્માર્ટ બોર્ડમાં મુૂકવાથી તે બધા લોકોને સમજાવી શકે છે કે આવું કરવાથી આપણે આ શીખી શકીશું અને લાઈવ દ્વારા આપણને તે બધું બતાવે છે કે આપણે ક્લાસમાં કેવી રીતે વર્તન કરવું અને કઈ રીતે ભણવું તે માટે પણ લોકો તેમાં ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે જેથી કરી હમણાં સ્માર્ટ બોર્ડના કારણે શિક્ષણનું કામ એકદમ ઈઝી થઈ ગયું છે અને તે ફક્ત પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી શકે છે તે આગળના સમયમાં એવું ન હતું તેમાં ફક્ત દોરીને પછી આપણે આકૃતિ દૂરવી હોય તો તે આપણને બોર્ડ પર સારી રીતે દૂરવી પડતી હોય તેમાં ઘણો સમય વ્યથિત થતો પરંતુ હમણા એવું કય નથી આ આપણે એક તો ફક્ત એક ફોટો દ્વારા ફોટો દ્વારા તે સબ્જેક્ટ નું પપીટી આપણે બનાવી શકીએ છીએ એ અને તેમાં આપણે ઘણું બધું શીખવાડી પણ શકીએ જેથી કરીને શિક્ષકો ન પણ સમય બચે અને વિદ્યાર્થીઓનો પણ સમય બચે જે જે સમજાવવામાં આપણને એક પીરિયડ નો સમય લાગતો હતો તે ફક્ત હવે દસ મિનિટમાં આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ જેથી કરીને હમણાં શિક્ષકો નો એટલો બધો સમય બચી રહ્યો છે જેથી કરી શિક્ષકો બીજા વિષયો ઉપર વધુ ધ્યાન આપી શકે છે અને વિદ્યાર્થીઓ પણ નો સમય એટલો બચી રહે છે, કે તે હોમવર્ક છે પછી તે આગળના સબ્જેક્ટોમાં એટલી સરળતાથી ધ્યાન આપી શકે છે જેથી કરીને તેઓને કઈ પણ તકલીફ હોય તો તે ઓનલાઈન જ પણ શીખી શકે છે જેથી કરીને હમણા ઓનલાઈન ક્લાસ નો નો ક્રેઝ એટલો વધી રહ્યો છે, કે જેથી કરીને બધા સ્ટુડન્ટ ફક્ત ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને રાતના એવ બધા ક્લાસીસ પણ ચાલે છે, જેમ કે પેઢીઓ વાળા ને પછી છે, યુથ વાળા પછી એવા ઘણા બધા. ટીચરો છે, જે ઓનલાઈન રાતના ક્લાસો ચલાવે છે જેથી કરીને તે તે વિદ્યાર્થીઓને ભણાવે છે અને સમજાવે છે. જેમાં આપણને કઈ ન સમજ પડતી હોય તો આપણે. ક્લાસીસ માં જઈને આપણે શીખી શકીએ છીએ, જેથી કરીને આપણને ભણવામાં કોઈ પણ જાત તકલીફો આવતી નથી જેથી કરીને આપ તેમાં ઘણું બધું નવું શીખી શકીએ છીએ. અને ઘણી બધી જગ્યા આપણે જાણી શકીએ છીએ જેથી કરીને આપણે એવા બધા ક્લાસમાં પણ આપ અભ્યાસ કર રહેવું જોઈએ તે અંગે તમે શું કેવા માંગો છો?
હા તમારા વાત એકદમ બરે પછી અભ્યાસ કરવાના કારણે. બાળકોને ઘણી બધી મોબાઈલનો ઉપયોગ થવાના કારણે આપણને. અ આપ બાળકોને ભણતરમાં. ખબ મુશ્કેલી પડી મુશ્કેલીમાં ઘણી બધી રાહત મળ છે. આપણે જાણીએ છીએ તે મુજબ. ઘણા બધા તમે કીધું એ પ્રમાણે ઘણા બધા ક્લાસીસ ચલાવે છે ક્લાસીસ ચલાવવાના કારણે બાળકો. મળતા ખુબ અસર પડે છે. એ ક્લાસીસ ખુબ ઉપયોગી બાળકને મને છે. ક્લાસનો ઉપયોગ કરવાથી બાળકોના ભણતરમાં ખુબ સરતા રહે છે. આપણે જાણી શએ મોબાઈલ સારો હોવાને કારણે આપણને ખરાબ પણ એટલો જોવા મળે છે. કારણ કે મોબાઈલ નો ઉપયોગ કરવાથી આપણે જાણીએ છીએ તે મુજબ મોબાઈલ નો ઉપયોગ કરવાથી લોકો. પોતાનો આધાર કાર્ડ અથવા કેટલાધા ફ્રોડ ચાલી રહ્યા છે, તમે આપણે જાણીએ છીએ મુજબ. મોબાઈલ નો આપડે ઉપયોગ વધારે પડતો ઉપયોગ કરીએ તો. આપડ વધારે આધાર કાર્ડ નો કઈ આપવો જોઈએ નને જેથી આપડ આપીએ તો. આપણને બધા પૈસા એકાઉન્ટ માંથી ઉડી જતા હોય છે તેથી કારણે આપણને.
એ જ નિયમની.
આપણા આપણા બધા પૈસાઓ કપાઈ જતા હોય છે. તો તે બાબતે આપડ મોબાઈલ નો ઉપયોગ.